તોલ ભાઈ કેમ છો મજામાં હા. કેમ છો તમે મને ઓળખો છો?
હા તમને સારી પટ્ટી ઓળખીએ છેીએ. તમે હોકા મોટા છીએ.
હા હું પણ એ તમને સારી રીતે ઓળખું છું તમે નેસ નજરા હ. તમારી આંખ આંખો છે. હા એટલે તમારી જે આમ ખો છે ને અંકુ એ તમારી બહ ખતરનાક છે. કે તમારે જે પણ આવે એ તમે પાડી જ દેતા હોય છે.
હા.
એટલી બધી તમારી એટલી ખતરનાક આંખો હોય છે. એ તમને હું શું વાત કરો. આમ તમારી એક હા. એમાં તમે પેલું મગફળી નું ઉત્પાદન કરીએ એમાં મગફળી હ બે મિનિટ પૂરી કરું.
હા.
હા એટલે હું કયા ટોપિક ઉપર તને વાત કરું તો તમને સારી મ ટોપિક મુું લઈ લઉ.
હા ગમે એ ટોપિક વાત કરો પણ બે મિનિટ પૂરી કરી આપો મને.
પણ તમે મને ટોપિક તો યાદ કરાવ કે કયું ટોપિક લવું. હમ્મ. હા તો એમાં અમારે એક પેલોું એક ટાઈસ પડી છે.
હા.
જે ટાાઈક્સ બગડેલી પડી છે એ અમારે હવે એ નવી કરવાની છે નવી કરીવી એટલે એની સાઈડમાં અમારે પડ્યું છે ચકલી ને પાણી પીવાનું એટલે ચકલીઓને પાણી ખાઈએ એટલે આપણને ધરમ થાય એમાં અમે બધા ઘણા બધા તલા છે ચકલીઓ ચકલીઓ ના માણ બોલી ના અમને બધું ઘણું બધું સારું એવું ધર્મ થશે. એટલે અમારે પણ સારું. પરફોર્મસ જોવા મળશે જિંદગીના કરિયરની અંદર પણ આજે સુધી મનેયરમાં પરફોમન્સ જોવા મળ્યું નથી, પરફોર્મન્સ જોવા નથી. ળિયું એટલે અમારા નસીબ જ ફૂટી ગયે છે. આપ કઈને સાત પાછ ફૂટે ગયેલા, એટલે અરા એમાં ફૂટે ગયેલાબ બે તગારી સાઈડ પડી.
હા તો મારે તમને એ કેવું છે કે જેમ કે અલગ અલગ રીતે આપડે હું તમને વાત કરી જ અમે આપણે હાલ ગિરનાર જવાનું પ્લાનિંગ ગોઠવવાનું છે, જેમ કે સારો એવો વરસાદ આવતો. હોય, ત્યારે આપણે ગિરનાર જઈએ તો બિલકુલ મજા આવે અને ત્યાં, આપણે સારું બે દિવસ ચાર દિવસ આપડે વેલુ પ્લાનિંગ ગોઠવવું પડે છે પેલા દિવસે. ત્યારે પ્લાનિંગ ગોઠવીએ તો સારી ગાડી કરીએ પછી આપણા ઠેલા બીજા પેક કરીએ કપડા લઈએ. પછી દાંતણ કરવા બ્રશ લઈએ પછી શેમ્પુ નાહવા લઈએ, સાબુ નાવા લઈએ. કરીને આપણે ઠેલો પેક કરી નાખીએ. થેલો પેક કરી નાખીએ પછી આપડે જો કપડાં પહેરીને પછી, એક નવી ગાડી લેવા ગઈએ નવા નવી ગાડી લઈને પછી નવાં કપડાં પહેરીને. પછી ત્યાં ગાડી લઈ ને ત્યા આપડણે ગિરનાર જતા હોય છે ગિરનાર જતા હોય છીએ કે આપડે એટલું કેવું છે જેમ કે ગિરનાર ની વસ્તી હોય ને બહુ સારી સારી હોય ને આપડે કાઠિયાવાડી વસ્તુ હોય છે, એવી વસ્તી કાઠિયાવાડી ની વાળી વિસ્તારમાં આપણે જઈએ તો બહુ આપણું સારી મજા આવે ત્યાં ફરવાની મજા આવે ત્યાં. ત્યાંના લોકો, બહુ આપણને સારું એવું ભણતર આપતા હોય છે ગણતર આપતા હોય છે સારું પરફોર્મન્સ આપતો હોય છે સારો વિકાસ કઈ રીતે થાય કઈ રીતે ના થાય એ પણ આપણે પૂરેપૂરી જાણકારી આપતા હોય છે. તો મારે તમને એવું કેવું છે કે જેમ કે આપડણે ગિનર જઈએ ને. અત્યારે મસ્ત સીડીઓ હોય. જે સીડીઓ આપણે ચડતા ચઢતા આપણે ઉપર જઈએ ત્યારે. એ ઝરણા આવતા હોય છે પછી, સારી દુકાનો આવતી હોય છે. જેમ અલગ અલગ એવી રીતે આવતું હોય છે, એવી રીતે આપડે ઉપર જઈએને, તો આપણ વધુ પ્રમાણમાં ત્યાં જોવા મળતા હોય છે આપડે ત્યાં મંદિરો આવેલા છે પછી ગુરુદત્તા શ્રી નું મંદિર છે પછી ત્યાં ગેટ મોટો બનાવવામાં આવેલો છે. પછી ત્યાં ફોટા પાડવા હોય તો પણ ફોટા પાડી શકાય. જેમ અલગ અલગ રીતે આપડે ફોટા પાડવા હોય ને તો પણ પાડી શકાય. બેકગ્રાઉન્ડ પાછળનું બિલકુલ સાચું આવતું હોય છે. એટલે સારું આવતું હોય છે જેમ કે આપડે ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીએ તો બીજા લોકો જોવે, તો પણ એમને એવું થાય કે ચલો પણ આ બધા બંને, ગિરનાર જઈને આવ્યા છે તો આપણે ચલો, આપણેે જઈને ત્યાં ફોટા પાડશું ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામમાં મૂકશું અને ત્યાં સારા દર્શન કરશુ સારી ગાડી લઈને જશુ સારું આપડે પ્લાનિંગ ગોઠવશું. તમારું શું કેવું છે મને થોડી જાણકારી આપો ને.
માર એવું કેવું છે કે તમે વાત કરી કે, મારો કોઈ અવાજ આવતો નઈ બેકગ્રાઉન્ડ માં?
હા વધારે આવે છે.
વધારે એવા દાવા છે?
હા ભ કમ્પ્લેટ આયો.
હા એટલે હું તને તમે વાત કરી કે કે આપણે જે અલગ અલગ આપણે સૌરાષ્ટ્રની અંદર પ્રવાસ કરવાનો છે એ પ્રવાસ માં આપણે એક ગાડી લઈ લઈશું ગાડી લઈ લઈશું એટલે આપ એમાં ભાઈ બંધુ બધા ભેગા થશે, એમાં તમે પણ આવી જશો તમે આગળ બેસી બેસજો, અને મો ચીલું ડબબું આવે ને. હા તો તમે ગાડી ચલાવજો અને હચીલો ડબ્બો આવે ને પેલો. પાછા ના આવે તો એક કરવાનું અંદર બે એનંદી રહી છે એટલે કેમ કે ગાડીને કોઈ નુકસાન બુકસાન થાયને તો પેલા હું એ ઉડી જઉં હમ એટલે હમ એટલે આપડે ફવા જઈએ નહી.
બે ગ્રાઉન્ડ નો અવાજ ભાઈ આવે છે તમારો
બેકરમ નું કેવું આવેવે ચકલો બોલે છે કે.
હલલ હલ હલ કરો છો એ બહુ વધારે આવે છે.
હ હ એટલે એનો મતલબ કે ફોન આમ પડી ગયો હતો એટલા માટે તમારા અંદર આવા દ આવ છે હલવાનું હવે નહી આવે. ટ એટલે એ આપણે ફરવા જઈશ ત્યા ચારું દેખીશું અલગ અલગ પ્રકારના. મોજ લઈશું. પછી આપણે ઘણી બધી સંસ્થાઓ વિશે વાત કરીશું ઘણું બધું એવું કરીશું અંદર અંદર એવા પ્રકારને આપણે મજ કરીશું કે તમે વાત શું કરો. તમને રૂબરૂ
બસ સાચી બિલકુલ.
જરૂર દેખું પોસ્ટ કરી ફોટા પાડી શુ. દસ પંદર ફોટો પાડીશું એમાં દસ પંદર પોસ્ટો પણ કરી લઈશું હ એમાં ઘણી અલગ અલગ પ્રકારે તમને મજા જોવા મળી જશે એટલે
હા
ગાડી તમે ગાડી ચલાવશો તો અમારે પણ એ કોઈ જાત ન કોઈ ઈસ્યુ ના રે કેમ કે કોઈ એક્સિડેન્ટ થવાનું કે તમે જેમ કે
હા તમારી સાચી છે તમે મને તમે મનેબ બિલકુલ બિલકુલ સાચી વાત કરી જેમ કે તમે મને એવું કીધું કે તમે મમ્ ગાડી ચલાવું તો સારું લાગે. કઈ વાંધો નહી જેમ કે આપણે કાઠિયાવાડ ન પ્રવાસ કરવો હ છે તો આપડણે પેલું દ્વારકા લઈશું. પછી ગિરનર લઈશું પછી સોમનાથ લઈશું એમ અલગ અલગ આપણે ધામ લઈશું જેમ કે. દ્વારકાની અંદર એવું ફરવાલાાયક વસ્તુ છે જેમ કે વયંથી આપણે તૈયાર થઈને જઈએ તો પહેલાં આપણે દ્વારકા જઈએ. દ્વારકા જઈએ ત્યારે આપણે ત્યાં ધર્મશાળા રાખીએ ધર્મશાળા રાખી અને ત્યાં આપણે આપણે પેલા બિસ્તરા બીજા ત્યાં મૂકી દઈએ મૂકીને આપડણે ત્યાં નાહી ધોઈને ફ્રેશ થઈ એ. ત્યાં નહી ધોઈને ફ્રેશ થઈને બસ આપડણે. સારું જીવન જીવવા માટે સારી જગ્યાએ ફરવા જઈએ ફરવા જઈએ ત્યારે એક દ્વારકાધીશની મંદિર ની અંદર એક ટાઈમ હોય છે જે ટાઈમ. પર દરવાજો ખોલે છે બીજા ટાઈમે ખોલતો નથી. જેમ એ ટાઈમે આપડે જઈએ તો પણ બિલકુલ સારી મજા આવે હા ત્યારે બહુ મજા આવતી હોય છે જેમ કે ત્યાં ગુમતી કાટ આવેલું છે ગુમતી કાટ ની અંદર જે અલગ અલગ બે વાના જે કારણો હોય છે બિલકુલ મજા આવે છે જેમ કે આપડે ગુમતી કા સાથે વાત કરી રહ્યા છે ને એ પણ ગુમતી કાઠ આપણે બિલકુલ વાત આપે સાંભળતી હોય છે એમ કે પછી તેની આગળ એક. એક બીચ આવેલો છે બીચ આપણેે ત્યાં એ એક શું કે પૂલ પૂલ ઉપર કૂદીને આપણે ત્યાં જઈએ ને. તે બિલકુલ સારી મજા આવે ત્યાં એવું કહેવામાં આવે છે કે ત્યાં પુલ ઉપર જઈએ ને તે પુલનો પણ આપણો એક નિયમ હોય છે કે જેમ અલગ અલગ રીતે એનો સમય નક્કી કરવામાં આવે છે નક્કી કરીને તે આગળ જાય છે પછી ત્યાં એક દરિયા કિનારો આવેલો છે. દરિયા કિનારે એવો આવેલો છે ત્યાં અલગ અલગ રીતે તે ફરવું હોય તો ફરી શકાય ત્યાં રમવું હોય તો રમી શકાય. અને ત્યાં અલગ અલગ રીતે આપડણે નાચવું હોય તો પણ નાચી શકાય એમ ત્યાં એવી રીતે ફ કરવાની બિલકુલ ત્યાં મજા આવતી હોય છે ત્યાં પછી આપડણે ત્યાં જઈને પી આપણે ધર્મશાળા આ આએે તો ફેર આપડણે નહી ધોઈને આપણે ફેસ થઈએ તો જેવા છ વાગે એવા આપણા દ્વારકાધીશના મંદિરે જઈએ ત્યાં દર્શન કરીએ સારું આપડે જે જોવે છે આપડણે ત્યાં માગીએે અને ધજા ન દર્શન થઈ જય. તો બિલકુલ સારી મજા આવે તમાર શું કેવું છે.
એટલે આમ દર્શન કરવાનું કીધું એટલે આપડે એ ગુમતી ગાડ છે ત્યાં ભગવાન નું મંદિર છે ત્યાં આપડે સારી રીતે દર્શન કરીયએ. અને પછી આપડ પછી પેલો ઝૂલતો ફૂલ આવે ઝૂલતો ફૂલ આવે. ત્યાં આપડણે જવાનું છે એ પુલ માં આપણે ઉપર ઉભા રહીશું ને તો જુલ મૂલ થતું હશે એટલે કે આપણે આમ કયે આમકા ખાય ને એ રીતે આપને જોવા મળતો હોય છે પણ આપણને ડર લાગે છે પણ એ ફૂલ ને કશો નુકસાન થય ને. આપણને નુકસાન થવા દે નહી. કેમ કે એની જગ્યાએ ને એ પ્રોટેક્શન વાળું એવું બધું અંદર ગોઠવેલું હોય છે કે એમ કચું નુકસાન થતું હોય નહી આપણને ડર જરૂર લાગતો હોય છે પણ એવું ડરવા જેવી વાત થતી નથી એમાં સારું એવું ઉપ પ્રવાસ માં એ જોવાલાયક સ્થળો છે. અલગ અલગ પ્રકારનું બધું જોવાનું મળે છે ત્યાં આપડે ફોટા તા પણ સારા આવતા હોઈએ છેએ. બધુ ઘણી રીતે અલગ અલગ પ્રકારનું જોવા મળે છે તેમાંથી ઘણી બધી સુવિધાઓ એમાં આવેલી છે તેમાં આપણે રૂમ રાખીએ. તો એ આપણને એ પછી ઘણું બધું ફ્રી પણ મળતું હોય. પછી ખાવાનું પવાની બધી સુવિધા ત્યા જુલતાપુર છે ને ત્યાં જોવા જઈયએ ને ત્યાં ઘણું બધું એવું સારું હોય છે તેમાં અંદર એમાં ઘણી બધી વા નીચે દરિયો આવેલો છે એ આપડે જે રેવન પર જોએ રેવન પર નીચે છે ને. જે નદી હોય રવાનપર ની જેે એ એ દેવર પં આપણેે ફરવર્ડ જઈશું એ આપણે. ઘણા બધા એવા સારા ફોટા પાડી મજા કરીશુ. એ ટિકિટ હોય છે પચાસ રૂપિયા અંદર જવાની ત્યાં અંદર જઈ ને પછી આપણે હારી રીતે એમ ફોટા બોટા પાડી છ. પોસ્ટો કરી છુ ઘણી હ હારી હની સુવિધાઓ મળશે એનો લાભ પણ લઈશું કોરે મોરે ફરીશું. મા જઈશું તણમાં તરીશું નાઈશું અંદર બગીચામાં જઈશું બગીચા ફરીશું ખાઈશું રમીશું પીશું બધું કરીશું.
હમ્મ હમ્મ તમે મને સાચી વાત કરી કે જેમ કે આપડે જે ફરવાલાયક જે સ્થળો છે ને એ બિલકુલ સારા છે.
હા એ સારા બિલકુલ સારા છે.
હા એ એમાં એવું હોય છે કે જે મારો અવાજ આવી રહ્યો છે. તમારે તે અવાજ કપાતો એ કેમ લાગે છે.
કેનો મારો અવા કપાય છે તમાર દેખાય છે બનાવે છે બોલાય છે અમ ના જનકાામ ફોનનીચે મુકે એટલે
હ. હા મારે એ કેહેવું છે કે જેમ અલગ અલગ આપણે રીતે ફરવા જઈએ તો હવે આપણે મ ગીરનાની વાત કરો તો આપણે દ્વારકા જઈને પછી આપણે ડાયરેક્ટ સોમનાથ જશું સોમનાથ થી આપડે દીવ જશું દીવથી પછી આપડે ગિરનાર જશું ગિરનાર માંથી એવું જોવાલાયક કેવી વસ્તુ આવેલી છે કે જેમ કે આપણે ત્યાં હા બાવાઓ ત્યાં જોવા મળે પછી ત્યાં લીપ જોવા મળે લીપ માંથી આપડણે ત્યાં ઉપર જવું હો તો જવા મળે ની નીચે આવું હોય તો નીચે આવવા મળે એમ અલગ અલગ રીતે આપણે ફરવું હોયને તો પણ ફરી શકાય છે જેમકે આપણે ત્યાં જ ચાર કલાકની સફર હોય છે જેમકે ત્યાં ચાર કલાકની સફર હોય છે જે ચાર વાગે જઈએ તો આપડે દસ અગિયાર વાગ્યા જેવા નીચે આવતા હોય છે જેમ એવી રીતે અલગ અલગ ત્યાં ફરવાની મજા બિલકુલ આવતી જુએ છે તે ઉપર ચડીને નીચું ઉતરવાનું હોય છે ને નીચે સ્ત્રીને આપડ ઉપર ચડવાનું હોય છે જેમ અલગ અલગ હા તકલીફ તો બિલકુલ પડવાની છે જેમ કે તમે મને સાચી વાત કરી કે જે ફરવાની મજા આવે ને એવી ક્યાંય ના આવે જેમ કે આપણે સારા મિત્રો એવા જોડે બધા એક જેવા મિત્રો જોઈએ તો પણ ત્યાં જોવા જવાની મજા આવે હા મને સવાલ સાચી છે હું એ ટોપિક મને
સુવિધા છે ને આજે તે બે જણને પકડીને લઈ જાય આમ દાંડિયા રાખી ને વિશે પણ તમે માહિતી આપો થોડી એ સુવિધા કેવી છે
હા એક જનધન યોજના એવી કાઢવામાં આવી છે કે જેમ કે ઘરડા માણસને ઘરડાઓ માણસના માટે એક સ્પેશિયલ છોકરી રાખવામાં આવે છે છોકરીને એવી રાખવામાં આવે છે જેમ કે તેમની સેવા કરે પછી એ બેઠા બેઠા ખાઈ શકે બેઠા બેઠા ખાઈ શકે એટલે એમનો વધારે મજા આવે મજા આવે